હલો જય શ્રી કૃષ્ણ
જે શ્રી ક્રિષ્ના શું કરો છો તમે? હું મજામાં છું. તમે કેમ છો?
મેં મજામાં છું.
શું કરો છો તમે?
કઈ નહી બે બેઠી છું હા
અચ્છા!
હ બજાર ગી બજાર ગીસી
અચ્છા!
હમ્મ બેઠી
એમકે રી છી પૂજા ભભી નુ ફુલ ગુજરાત અ આવ છુ.
હમ
હા, અટલે ના ઉણાની, તો પૂરેપૂર ગુજરાતી આવશે
અચ્છા, અચ્છા અને મેં હાલ મતલબ મેને મેં કયુંત ની છે, આ બેવ કર શું દેખા મેસેજ કરું છુ, જવાબ દેવે તો છે, કરુ છુ કોલ
એટલે હણા હ તો કેલાવ છે. અયામે કયો ન પૂછ જવા બીનુ, કરે છેને.
અચ્છા પુજા બાબેનું કે કર્યું છે.
હા, નનું ની મમ્મીનુ
હા, પૂજા બાબેનુ જ કર્યું છે, કઈ
હા, પૂજાબભીનુ કર્યું છેને, દો પૂજા ભભી નું કર્યુ છે.
હમ્મ
કાનૂન કર્યુ છે, દો તન એટલે એને દોન તમારે કર છે, એમ
અચ્છા, અચ્છા બ હા બહ તો
ના પૂજો પર્વીવી ના તો ફૂલા આવે છે, ગુજરાતી આટલે હ ગુજરાતમાં રે લગે છેને.
ગુજરાત, મે લ તો આ એક વાર ગુજરાતથી.
બઉુ સારું બોલે છે.
હા અચ્છા
ટાલે મે બી બે વખત વાત કરી છે.
હમ્મ
કાલે મેં ભી બે વગત બાત.
હમ. અચ્છા.
અહિયાંયા તો મને માલુમ છે અણાચવાતી આવું છે.
હમ. તમારું બી આવે છે ના.
કે્યા.
તમારું બી આવે છે એવું.
હા
હા
પ મને ત્રુંના આવ છે.
અચ્છા
આઉટલે તો ફૂલ બોલે છે, ગજથી
હમ્મ અચ્છા
અલે માને તો સાસુજી, બી ન આસતો
કણ ગયા
અમમ હમ્મ ઓનાકી, બેન ક હટે ગાયલ રહેશે
ક્યાં ગયા
પણ મારી બેનને અઠે ગયા છે.
અચ્છા, હા
એનમાં બૈસાાન ધોણે જણા ગયા છે.
હા.
કઈ પ્રોગ્રામ છે કે.
હા આટલાના છોરીના લગ્ન થઈ ગયા છે.
અચ્છા અચ્છાછા તો જાણું પડે છેને.
હમ.
ઓર.
ક ના તમારે ગાય છે કે.
હા છે ને.
કત રો ગાય સે.
દો ડુબી ગાએ થે.
બે ગાય છે કે ઠીક છે એટલે મારે તો બે ગાય જ. અ બે નાની ગાય છે ત્રણ મોઠી છે.
હ બીજે.
હમ
તમારે બી છે કે.
હા બે નાની છે. ત્રણ મોટી છે અને પાંચ હે.
શું થાય રહ્યું છે. તમારે ઓર
હ બળિયા છે. અ હું મારેરૂ છાપો પડનો ઘણો આચો લાગે છે. સવારે સવારે છાપો પડ પડવું તો ઘણો આવ ઘણો બડ્યા લાગે.
આટલે ના દૂર દૂર ના આવલે છે ને.
હમ
દૂર દૂરના આવલે છે. હવાર ની આસપાસ
હમ. હ હા ઘરે આ જાવેને છાપો સવેરે સવેરે આ જાવે તો પણ પણ ભણો તો ઘણો આછો લાગ્યો મને.
હ
કઈ બી ખબર વેસે ને તો આપણે પતો લાગ જાવે એ.
હમ ખબર પતો મારી ઈચ્છા છે.
ઉદયપુરને કઈ ભી ખબર ગએ તો પતો લાગ જાવે એવો છાપો ભણવાનું તો. સવેરે સવેરે ભણો તેને અણવાજતે.
એટલે મારે એને તો કોની આવે છે એટલે ગામડું છે ને.
અચ્છા અચ્છા આપડે ઓટલે નઈ આવે છે.
ના અમારા આટલે કોની આવે છે.
તો મોબાઈલ આવે છે ને પડેલો
અટલે ના અંતરો ટાઈમ ને મળે છે. એટલે પુરા દિન તો કામનું રહે છે.
હમ
ઉઠવા પેના ઝાડું નિકાલ જડ રોટી બનાવાનું પોછા લાગવાનું. ચાહ બનવાની ગરમ પકો તો પૂરે દન હોય જવે.
અચ્છા તમારું ભરદાજ ઉદેપુર રે છે કે.
કેમ છે.
તમારું ભડતા જ ઉદેપુર વે છેે કે.
હા ઉદયપુર રહ્યો છે પણ આજ આવ્યા છે. અહિયાં
અચ્છા. તમે રહો છો કઈ સાતમે
ના મેં ના રહું છું હું તો અહી રહું છું. સસવાલ છે આટલે થોડા દિનો બાદ. જાઉ શું.
અચ્છા.
એક વર્ષ થઈ ગયું છે ને સાત મહિના કેચાવ છું અહિયાં.
અચ્છા જા પડે કે ના
આટલે હું એટલે કઈ કરું છું.
હમ હું કરો છો હવે હું કામ કરો છો.
કઈ કરું છું રોટલી બનાવું ખઉ મસ્ત રું છું.
અચ્છા. ઓર તમે. તમારી તબિયત શીખશે.
હા અહિયાં તબિયત તો ઠીક છે અમારે.
હમ તો બીજ મે બીમાર હોય ગયા તા ને નરે અ વાજતે.
પાંચ દિવસમાં બીમાર થઈ ગઈ છું.
હમ હસ તો.
અપરા તો ઠીક છે, અંના
અચ્છા.
એતો મહિનો પણ થઈ ગયો છે, તો ઠીક છે.
હમ.
સરા.
હ પંચાયત તો આવજો છે કેમ
કયા છે.
પંચાયતની સભા છે કે
હા.
તમે આવો છે, ક્યા
ના હું તો અહિયા રેહુ છું ના
અચ્છા લેવે હમ બીજે દિવસ
પરસો છે કે
હમ
ઠીક છે ઠીહી મારી બતાઈ દીજો કઈ બતાવે છે. ના હું નહી આવઉ છું વટે.
અચ્છા.
તમે જાઓ તો મય મોકલ દેજો કેમ કે એવા છે.
હમ હમ કે દેવું છે. ઠીક બા
હ અચ્છા છે.
હમ.
હ શું હોર્યો છે, તમારે અવે
હમ છે ને
હમ છે.
હમ. તમે ક્યાં રહો છો?
અહિ અમ ફતેહનગર એટલે રેવ છું.
અચ્છા હ હમ. તમારી તહેસીલ ક્યાં ક્યા લાગે છે.
અહીંયા નહી પાલુમ છે, મો એ નહી માલુમ છે.
મને મામ છે કે આપા
આના ડભોગની તો શાયદ વલભનગર લાગ છે, કે ભીંડલ લાગશે કેમ લાગશે
ના ના માવલી માવલી લાવ
અચ્છા હા મને પેલા તો ભીંડા લાગ છી ના
હા માવલી લાગે માવલી લાગે
હા તો અહિયાં તો માલુમ નથી આવલી જ છે.
હમ અવા ઉદયપુર મે મેલ ઉદેપુરમાં મેળો લાગી રહ્યો છે, આવો કે દેવાને
દેખો શી
હમ.
મનતો નતી છે વાતું અ તો સબ ઠીક છે, અબ રોટલી બનાવાની તૈયારી કરું છું.
હા અમારી રોટડી બનાવાની તૈયારી કરા છે.
હમ્મ.
ફાલ તો હોણા છા હમજમેં નહી આ રયો.
સાંભળવા છું એ માલુમ નથી છે.
હમ્મ ત્યા આવે બેચવા વાળા આવે જોઈ બેચવા વાળા જઈને ડંગરી સાગી ની લાવે છે.
અને તમારે તો દૂર પડશે ના આતો ડબ્બો જાઉં છું શાક લેવા તો.
હમ્મ ઠીક છે.
હલો
હમ્મ
રૂકજી હા એક મિનટ એટલે મારા ફોનને કઈ થઈ ગયું છે.
શું થયુ શું છેું ઠીક સા ઠીક